હલો બોલો
બજું ફોર દિવસ પછી લ ટ ત ફોન કરી દ તને અરે યાર મારે છે ને એક પ્રોજેક્ટ મા્યો તો તો મારે છેને, એમાં કારગીલ યુદ્ધ વિશે ના કંપલી્યો છે મને તો મારે છેને, એના વિશે કરી દ એટલે મે તને ફોન કર જે ખ આપે ઓપરેશન વડમાં થયું તો જે કારગિલ યયોથ હતો, એના વિ સમાં થય ને ઇહાસ વધથી તો તું મને કહી શક છરી હેલ્પ કરી શકો છો બિક તું જ આખો દિવસ છેને લાઈબ્રેરીમાં બધુ વાંતી હોઉ છે. એટલે મને એવું લાગ્યું કે તારે મને કેવું પડશે જો બધું મલે છે ઇનલાઇન પર મે તને પૂછું તો સારૂ તને ત થી વધુ રિવાઈન્ડ થઈ રહાય અને મને બી કેવું તો કે ને તો જલ્દી યાદ રહી જાય છે તને ખબર છે ને આપડે કોલેજ એ બધું હતું એટલે મેં તને ફોન કર્યો તું મને સમજાઈશ ને તો મને આમ જલ્દી સમજ આવી જશે એમ હબર છે ને તુ મારી પર્સનલ ટીચર મને તુ ખાલી થોડી ઘણી માહિતી આપ લાઈક મારી પાસે થોડા ઘણા તો ક્યુસશન છે કે કારગિલ યુદ્ધ કયા વર્ષમાં થયું હતું કયા બે દેશો વચ્ચે થયું હતું અને અંત ક્યારે આવ્યો એ ક ક્વન અત્યારે મે માયગા છે તુ મને
હા એમાં શું છે આબેજ શકું એમ છે ને કારગીલ યુદ્ધ છે ને ઓગણીસો નવ્વાણું માં થયું હતું આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મે મહિનાથી જુલાઈ મહિનામાં ઓગણીસો નવ્વાણું દરમિયાન લડાયું હતું કારગિલ યુદ્ધ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું કારગિલ યુદ્ધ ની શરૂઆત જે હતી એ કારગિલ યુદ્ધ ની શરૂઆત ત્રણ મે ઓગણીસો નવ્વાણું ના રોજ પાકિસ્તાન ની ઘુસણ ખોરીની જાણ થતા ભારત સેના એ એટકે મીનસ કે અ ઘુસણખોરીની જાણ થતા સ્ટાર્ટ થયું હતું જે કારગીર યુધ નો જે અંત છે ને એ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું ના રોજ આપ્યો આ દિવસે ભારતે તમામ મહત્વના વિસ્તારો પર ફરીથી કબજો મેળવી લીધો હતો
કારગીલ યુદ્ધ મા કયા રાજ્યમાં થયું હતું તો જે કારગિલ યુદ્ધ છે ને એ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં થયો હતો જમ્મુ અને કાશ્મીર જે ભારત નું માથું કહેવામાં આવે છે
કારગીર જિલ્લો હાલમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલો છે તો એ તો કારગીલ જિલ્લો છે ને એ હાલના લદ્દાખ જે છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ માં આવેલું છે લદ્દાખ માં
ને પાકિસ્તાનની સૈનિકો અને આતંકવાદીઓ એ એલઓસી પાર કરીને ભારતીય ચોકીઓ પર ગેરકાયદેસર કબજો કર્યો હતો તોમ ખબર છે એલ ઓસી એલે શું હલો
તો તને ખબર છે ને કે મને આ બધું કશુ ખબર નથી ખબર હોત તો તને પૂછો જ ત્યારે એવું ગાડી છોરી
એલોસી જે છે ને એને લાઈન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે આ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં આવેલા વાસ્તવ કે નિયંત્રણ રેખા છે એટલે કે ભરત વડા એ પાકિસ્તાન વાની જાયે પાકિસ્તાન વડા એ ભારત બની જાયે એટલે એ વચ્ચે ની બર્ડર કે. જે બંને દેશોના નિયંત્રણ હેઠળના વિસ્તારોને અલગ પાડે છે. સરળ ભાષા મા ક્હે તો એલઆઈસી કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ નથી. તે એક સૈન્ય નિયંત્રણ રેખા છે. તેની લંબાઈ અંદાજે કીધું હોત તો સાતસો ને ચાલીસ કિલોમીટર ની છે. કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની સૈનિકો અને ઘુસણખોરોએ. એલજી પાર કરીને ભારતીય વિસ્ામાં પ્રવેશ કર્યો હતો. એટલે એલસી પાર કરું એટલે આ યુદ્ધ થ એને ઘૂસણું કરીશ કેહેવાય. એલોસી કારગીલ લકશા. સરહદ ગુંજન સક્સેના ન કારકિલ ગલ આ પ્રસિદ્ધ ફિલ્મોનુંું નામ છે જે કારગિલ યુદ્ધ પર બન્યું હતું. હમૃ કારગીલ લક્ષ્યા. શશા. ગુંજન સક્સેના ન કારગીલ ગલ એ બધુ અ કારગીલ યુદ્ધમાં ભારતીય જનતા સેનાઓ કેવો સહયોગ મળ્યો તો કે કારગીલ યુદ્ધ છે, એમાં રક્તદાન થયું હતું આર્થિક સહાય આપી શહીદોના પરિવારોને મદદ કરી અને સેવાનું મનોબળ વધાર્યું હતુ જો કારગલધ હતું ને એમા કારગીલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં બહુ મહત્વ ન ગણાય છે તમ ખબર. કેમ કે કારગિલ યુદ્ધમાં છે ને ભારતના સૈનિકોના અદમ્ય સાહસ અને દેશ પ્રેમ અને બલિદાન નું પ્રતિક છે. આ યુદ્ધને સાબિત કર્યું કે ભારત સેનાએ અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ દેશને એક ઇંચ જમીનનું રક્ષણ કરવાની ક્ષમતા અને સંકલ્પ ધરાવે છે. એક ઇંચ જમીન માટે પણ એ લોકો લડી લીધું તું. કારગિલ વિજય ભારતની સૈન્ય શક્તિ વ્યૂહરચના અને રાષ્ટ એકતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરી હતી. એ દર વર્ષે છવ્વીસ જુલાઈ કારગીલ વિજા દિવસ ની ઉજવણી કરાય છે અને એવી જ રીતે જે શહીદ થયા હતા એ કારગિલ યુદ્ધમા એ એમને શ્રદ્ધાંજલિ અર્પણ અર્પણ કરવામાં આવે છે.
બરાબર ગભરા નહી આપડા તૈના તો. લોકો પહોંચી વડે એવા છેને. જબરા જબરા છે, ગુજરાતી હો હતા. હલો. હલો. ત મારો અવાજ આવે જ.
હ હ. હા. અ કારગિલ યુધમાં છે ને ગુજરાતના અનેક જવાનો પણ બહાદુરી પૂર્વક ભાગ લીધો હતો. કેટલાક શહીદ પણ થયા હતા જયારે ઘણા જવાનોએ સફળતા પૂર્વ પોતાની ફરજ પણ નિભાવી હતી.
ગુજરાત સાથે જોડેલા કેટલાક શહીદોમાં સહિત કેપ્ટન નિનીલેશ સોની જે અમદાવાદ ના રહેવાસી હતા. કારગિલ યુદ્ધ દરમિયાન મહાદેવ પૂરક લડતા શહીિદ થઈ ગયા હતા. શહીદ હવાલાલ દિગ્જયસિંહ જાડેજા જામનગર જિલ્લાના તેમને કારગીલમાં દેશ. માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતુ આ ઉપરાંત રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠાને. અન્ય અનેક જિલ્લાઓમાં પણ આ યુદ્ધના શહીદો ના ઘર છે. ગુજરાત સરકાર અને વિવિધ સંસ્થાઓ આ શહીદો માટે યાદીમાં સ્નાતક શું કેલું સ્ટેચ્યુ બી બનાયા છે. ખબળ અને કેટક કેટલાક વિસ્તારો ના નામ બી એમને આપ્યા છે, કેટક શાળાઓ કોલેજો મીન્સ બધું બહ આપી ર
હ
આમ તો યુથ મને આમ એવું થાય મગજમાં પ્રશ્ન કે યુદ્ધ બહુ ખરાબ વસ્તુ છે, એમ કે કેટલા બધા માણસો પોતાનો જીવ ગુમાવે છે. પણ આમ હલો
હલો તલ મારો અવાજ આવે છે.
તો ખરાબ વસ્તુ છે. પણ શું કેવાય ઘણા નિર્દોશ લોકો ન જીવ જાય છે સૈનિકો શહીદ થાય છે, પરિવાર પોતાના સ્વજનોને ગુમાવે છે શહેરો અને ગામડાઓ ગામડાને નુકસાન પણ થાય છે. અર્થે તને માનસિક નુકસાન પણ કેટલું થાય છે, યાર તેથી દેશ ગ દેશો એને શાંતિ જાળવવાનો પ્રયત્ન કરો જે એવા આતંકી હુમલા ના કરવા જોઈએ જો મારા મતે તો યુદ્ધ કોઈની જીત નથી શાંતિની સાચી જ જીત છે. એને બ શાંતિ જ સાચી જ છે. યુદ્ધમાં કોઈ ખરેખર જીતું જ નથી યાર એક દેશ સીતે તો પણ બંને પક્ષના લોકો સૈનિકોને પરિવારોને નુકસાન તો સહન કરવું જ પડશે એટલે તો કહેવામાં આવશે શાંતિ માં વિકાસ છે જ્યારે યુદ્ધમાં વિનાશ છે. તેમ છતાં જયારે દેશની સુરક્ષા અને લોકોની રક્ષા કરવાની વાત આવેને ત્યારે સૈનિકો કડા ત્યાંના કે ગમે ત્યાંના સૈનિકો ભાવદરે થી પોતાની ફરજ નિભાવે છે, બહુ સારી વાત છે. તેથી શાંતિ શ્રેષ્ઠ છે, પણ દેશની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. કોબળી તને
એટલું બધું જ્ઞાન હોવા છ ત મને ફોન કરે છે હ જો હા યાર આપડે લાસ્ટ ન ઓપરેશન સિંધુ બી કેવું થયું હતું એના બી કેટલા બધા શહીદ થઈ ગયા ત નહી જવાનું પણ એ તો સારું જબ્બર લડ્યા ત ગુજરાત ના લોકો અરે લેવ આખા હિન્દુસ્તાન ના લોકો કે એ લોકોની બહાદુરી ન કોઈ આમ પારા નથી અને જે બધા કેહેતા હતા ને કે છોકરીઓ પાછી પડે છે. પાછી પડે છે, એમાં કેટલી બધી છોકરોએ મહત્વની ભૂમિકા ભજાઈ હતી લાઈક એ લોકો ન માટે એમની પાછળ બી એ આપણા માટે એમની ફેમિલી નું બી નહી વિચારતા વિચાર કર અને આપડે એ થોડું આટલું કરવાનું થાય ને કે ના બા અરે તમારે આવું કરવાનુ એને મને સારું કેવાય એવી દેશભક્તિ બધા નામાં હોવી જોઈએ. અને દેશભક્તિ ના હોય તો કમસે કમ દેશની પ્રતિષ્ઠાને તો જાળવી જ રાખવી જોઈ એ આવ્યું ને કે આપડા બધા પક્ષ માટે એમ પણ શું કરે બધા ના વિચારો સરખા ના હોય ને ભગવાનને આપણે પ્રાર્થના કરી શકીએ કે બધા પોતાના દેશ પ્રત્યે આમ સારી ભાવના રાખે એમ બીજું તો કઈ ના કહી શકીએ આપડે સાચી વાત નને
હા, સાચી વાત એજ તો જોવાનું છેય, દ તો જોઈએ ને આપ આપડા તના મોસ્ટલી બધા લોકો સારા જ હોય છે તો અમુક જ પકડેલા હોય. અને એ બી એમના કારણે બગડ્યા હોય પણ એમને બી થોડી ચારજ એમને મજા જ્ઞાન ઓછું છે ને એટલા માટે જો જ્ઞાન એમની તરફ પહોંચી જશે ને તો એ લોકો બી એ થઈ જશે ખબર છે, તમે